બહ મસ્ત આવ તો
હવે અવાજ આવે બે
હા આવે અવાજ
ઓટાર ઉઠી કે ન હોય કેમ આો કે તું બોલતો નો
અવાજ ન આવ તોો એટ કેન હાલ હાલ ઉજકેટ હાલો કર
એ કે હલો હલો કર ઉચકેલો હલો હલો હલ હલો કે
અચ્છા મે આ બા મે બોલ એમ સમજટું
મને હો ખબર તો નિયમ બોલ રે
બરાબર જાણો કે નહી કે મૂગો બે જાણો મેં નઈ બોલું પસ હોમભરાવાનું નઈ ગાંડા જેવી વાત કેમ કરી આજ છે ત તોમાં દિલ તોડી નાખ્યું
હા મેડીગેટ લીટ મેગેટ માંથી
મેડિકલ લ હું મેડિકલ
પેલું અને હું કે બેનના જ પરથી જોડી લેજે
નની ડુટે તૂટેલા દલ નની ડૂુટે ાર
ઉઠે પ હ ભુ કોઠ આાય લગ્ન
કોણ ભખર
ચાલ કર કર થઈે
સબમિટ કરજ
હા
પૈસા કેટલા મળે તો કેમ મતો ભાઈ વાત કરીએ હરકી
હા હા તાલે જવમ નમે
જલ્દી ગયા કેટલા છે એ ભાઈ બેગ હજાર તો દીકરા ચાર પાંચ હજાર રૂપિયા તો અહેજ
હા હવે ડાયરેક્ટ ચાર પછ બે હજાર ટારા
હારું ચાલ
હા